તમ ભાઈ
હા મોટાભાઈ મજામાં તમે કેમ છો
હું પણ મજા શું
આજે જીમ ગયો હતો કે નઈ
હા આજે સવારે ગયો હતો લગભગ દોણ કલાક વર્કઆઉટ કર્યું
વાહ કયું વરકાઈટ હતું આજે
આજે ચેસટ નુ દિવસ હતુ
સરસ કેટલા સમય થી જીમ કરી રહ્યો છે
લગભગ એક વર્ષ થઈ ગયું શરૂઆત તો બો મુશ્કેલ પડી હતી હ પડી એક જ થઈ ગયું છે બધું આદત
હા શરૂઆતમાં બધાને પડે મને પણ પહેલા બે અઠવાડિયા સુધી શરીરમાં બો દુખાવો થતો હતો
સાચી વાત પણ પછી શરીર એડજસ્ટ થઈ જાય છે
શું જીમ જવાનું અ શરૂ કેમ કર્યું
મારું વજન થોડું વધારે હતું અને સ્ટેમિના પણ ઓછું હતું એટલે વિચાર્યું કે ફિટ થવું જોઈએ
હા મારી સાથે પણ આવું જ હતું કોલેજ એના ઘરમાં બેસીને કારણે વજન વધી ગયું હતું
તે કેટલું ભારે લાગે છે ફેર લાગે છે.
ઘણો પહેલો સીડી ચડતા શવાસ ચઢી જતો હતો હવે એ સમસ્યા નથી
મારી સાથે પણ એવું થયું છે એટલે માત્ર દેખાવ નહી પણ હેથ પણ સારી રેય છે.
બિલકુલ સાચી વાત કહો છો ભાઈ તમે
સપ્તાહમાં કેટલા દિવસ જીવ જાય છે
પાંચ દિવસ અને બે દિવસ રેસ્ટ રાખું છું કારણ કે પાંચ દિવસ મહેનત કરવા પછી જો આપણેે બાકીના બે દિવસ પણ શરીરને જો આ સ્ટ્રેસ આપે તો કઈ વાર તો તે હા તો એ તૂટી જવાનો સંભવ હોય છે તો શરીરને ટ્રેન કરવા સાથે સાથે એને રેસ્ટ પણ આપવાનું જરૂરી છે.
સારી વાત ભાઈ હું પણ પાંચ કે છે દિવસ જાઉં છું
કયો દિવસ સૌને સૌથી વધારે ગમે છે મોટાભાઈ
મારું તો ફેવરેટ ચેસટ ડે છે બેન્ચ સ્પેસર કરવુ બધું ગમે બો ગમે
મને તો બેક ડે બો ગમે મોટા ભાઈ પુલપ્સ અને લેક પુલડાઉન કરવાનું તો મજા આવી જાય
તો હજુ પણ મારું મારા માટે મુશ્કેલ છે ધીમે ધીમે થઈ જશે
હમ જો‌ પુલપ્સ એ તારાથી એક જ દિવસમાં ની થવાનું પુલ્સ એ આખું બોડી તો હોય છે એને ખેચવે છે તો જો તને પોલપ્સ મારવાનું અ છે. તને દરેક પ્રયત્ન કરવો જોઈએ જો તું આજ એક મારે છે. તો તું કાલ અ બે મારવાની પ્રયત્ન કર પછી આગળ દિવસ ત્રણ મા પ્રયત્ન કર એમ જો તુ એક એકશે કસી રાખ તને ઓલખ મારવાની દિક્કત નહીં થાય
ડાયટ પર ધ્યાન આપે છે.
હા હા હવે પહેલા કરતા ઘણું વધારે આપું છું.
શું ખાય છે દિવસભર
સવારે જો પેલા ઉઠું છું તો મને દૂધ ઓસ અને થોડા ડ્રાયફ્રૂટ માંગે છે. કારણ કે એનાથી શરીરમાં આપણે બઉુ પ્રોટીન મળે છે. દૂધ જો આપણે અડધો લીટર દૂધ પીએ તો એનાથી આપણને સોળ ગ્રામ પ્રોટીન મળે છે. અને ઓટ્સ ખાવાથી આપણના શરીરને તાકાત મળે છે. અ બપોરે ઘરનું જમવાનું કરું છું. અને સાંજે પછી ફળ ખાઈને જીમ કરવા માટે જાઉ તો શરીરમાં જે તાકાત અનુભવે છે. તો કોઈ પણ એક્સરસાઇઝ કરવામાં અહ એમ નહી લાગતું કે મારાથી નહી થાય. બધુ એક્સરસાઇઝ ધીમે ધીમે થઈ જાય.
જીમ પર વધ ધ્યાન આપુ
મોતા ભાઈ, શરીર માટે પ્રોટીન બહુ જ જરૂરી છે. પ્રોટીન આપડા માટે મસલ કવરી માટે એડ કરે છે.
હમ્મ હા. ઘણા લોકો જીમ તો કરે છે પણ ડાયટ પર ધ્યાન નથી આપતા. એમા જીમ આવીને એમ જ કરે છે
સાચું કહો છું. અને એના પછી એને રિઝલ્ટ નથી મળતા.
હમ્મ. તમે પ્રોટીન પાવર લો છો કા
આ મોટા ભાઈ?
પ્રોટીન પાવડર લે લેવો છો કે નહી? કર
હાલમાં નથી લેતો. પહેલા નેચરલ ફૂડ થી પૂરું કરું છું. હું તો સાંભળ્યું છે કે પ્રોટીન પઉડર શરીર માટે બઉ ખરાબ હોય છે. જો આપણેે પહેલા એના લેવા શરુ કરી દે અને પછી જો આપડો આ છુટી જાય તો એ શરીર માટે બહુ હાનિકારક હોય છે.
હું પણ એજ કરૂ છું. જે પડે તો જ પછી વિચારું
હમ્મ સારું કાવો તો
તો ફિટનેસ ગોલ શું છે?
હા પહેલે ખાવા પીવાનું સુધારવું જોઈએ. ફેટ અને ખાવા પીવા કેમ મારું ફિટનેસ એવું છે કે, ફેટ ઓછું કરવું જોઈએ. અને લીન નેચરલ બનાવવાનું
મારુ પણ લગભગ લગભગ એ છે.
હા. ઘણા લોકો મા મા ત્રો વેટ પણ ધ્યાન આપે છે.
હા આપણ બોલી બધાની મહવની છે.
એકદમ સાચો વાત કહો છો. લોકો ખાલી એમ જોઈએ છે કે મારું વેટ બહુ છે. પણ આપણે જોઈએ અ જેમ કે તારા બોડી છે. મસલ ગ્રોથ બરાબર છે. તો તારું વેટ થશે કેમ કે મસલ નો પણ તો વજન હોય છે ને.
કારાડીયો કરે છે?
હા હા અઠવાડિયામાં ત્રણ ચાર વખત વીસ વીસ મિનટ દરરોજ કરું છું. કારણ કે કાઢિઓ છે ને જો પેટમાં ચરબી હોય ને એને ઘટાડવામાં ખૂબ મદદ કરે.
ટ્રેડમિલ પર વોક નહીં જોગિંગ કરું છું.
હા કાર્ડીયોથી સ્ટ્રેમિના પણ અ વધે છે.
હમ અને ફેટ લોસ પણ નુ મદદ કરે છે. કાર્ડિયો તો બો બો મદદદાર છે.
મોટાભાઈ મારા મનમાં એક સવાલ ઉઠે છે કે શરૂઆતમક સૌ થી મોટી મુશ્કેલી શું હતી તમારા માટે?
પહેલા તો કન, કન્સિસ્ટન્સી હતી બે ત્રણ દિવસ જાયને પછી આળસ આવી જતા હોય કે મન નાતા થતા, શરીરમાં બહુ આળસ જેવી લાગતી કે ભાઈ નહીં જાવ, નહીં જાવ આવી કે કન્સિસ્ટન્સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કઈ પણ તમે જીમ કરવા છે સબસે પહેલા તે દિમાગમાં માઈન્ડસેટમાં તમારું કન્સિસ્ટન્સી આવું જ જોઈએ મને દરેક જવાનું ભલે કંઈ પણ થાય પણ દરેક જવાનું તો વર્કઆઉટ કરવું. જોઈએ
મારા સાથે પણ આવું જ હતું.
હ હવે તો જીમના જાવ તો કઈ ખૂટે એવું લાગે છે કઈ
સાચું કહો છો મોટા ભાઈ, હવે તો આ રૂટીન બની ગયું છે. જો આપણે જીમ ના જાય, તો આપણને એવું લાગે કે આપણે ખાના ખાવાનો ભૂલી ગયા છે.
હા તને મોટિવેશન ક્યાંથી મળે છું?
જ્યારે હું મારો જૂના ફોટો જોઈ છું ને ત્યારે સમજાય છે કે કેટલો ફેરવાર આવ્યો છે.
વાહ! એ ખરેખર મોટી મોટિવેશન છે એ તો.
અને જ્યારે સ્ટ્રેન્થ વધે છે ત્યારે પણ ખુશી થાય છે.
હમ પહેલા પાંચ કિલો ઉપાડતો હતો હવે વીસ પચીસ કિલો આરામ છે ઉઠાવી લેઇ, લેઉ, લેઉ છું.
એસ તો પ્રોગ્રેસ કહેવાય છે ભાઈ.
જેમમાં નવા લોકો માટે શું?
જો સરૂઆતમાં વેટ વિશે વેટ નહી ઉથાડવાનું, પહેલે આપણે પોતાનું ફી, ફોમનું ધ્યાન રાખવાનું નહી તો ઈન્જરી થઈ જાય. એટલે માટે પેશન રાખવું જોઈએ કારણ કે રિઝલ્ટ આવવામાં થોડો સમય લાગે.
હમ સ્લીપ કેટલી લે છે તમે સ્લીપ ચાલો શું છે?
તો સાત થી આઠ કલાક તો સ્લીપ લેવું જોઈએ કારણ કે જો આપણે મોટો મોટો એક્સરસાઇઝ કરે છે એના માટે રિકવરી ખૂબ જ જરૂરી છે.
શું મોક કરું વાકીને મળ્યું આ?
હમ્મ.
ચાલો, મળીએે જીમમાં હમણાં, ચાલો બાય